હલો.
પચ મજામાં.
બસ એકદમ મજામાં. તમે કેમ છો? હેલો તમને મારો અવાજ આવે છે?
હા આઈ રહ્યો છે બોલો ને તમને મારો અવાજ આ આયી રહ્યો છે?
હા હા હવે આયો.
હા બોલો બોલો કેવું ચાલે મજામાં!
બસ એકદમ મજામાં તમે કોલ કેવી તબિયત પાણી બધું.
બસ તબિયત સારી. તમારી કેવી છે?
એકદમ સારી છે. ઘરે બધા મજામાં?
હા બસ મજામાં. તમારા ઘરે?
બસ મજામાં જમ્યા કે નહી?
હા બસ જમ્યા હવે રાતને જમવાની તૈયારી ચાલી રહી છે.
લે સરસ તમે બનાવો કે મમ્મી તમારા?
ના અમારા મમ્મી બનાવે છે.
શું બનાવે છે?
એ આજે કઈક નવી જ વાનગી બનાઈ રહ્યા છે મારા માટે.
સારી વાત કેવાય અમારે પણ આવું છે હ મમ્મી નવી નવી વાનગીઓ બનાવે સાંજ એમ મજા આવી જાય ખાવાની.
હા સાચી વાત છે તમારી.
હા એ
બોલો શું ચાલે છે તમારે બીજું?
બસ જો અત્યારે તો હવે કોલેજ ચાલુ થશે એટલે હવે તરી તૈયારીઓ ચાલે છે.
અચ્છા વેકેશનમાં જઈને આવ્યા?
હા જઈને આવ્યા ને અમે હમણાં જ ફરવા ગયેલા.
અચ્છા ક્યાં ગાયા હતા?
અમે ગયા તા માઉન્ટ આબુ ફરવા ગયેલા.
ઓહો એવું છે. અમે તો ગયા હતા અમારા ગામડે મને તો વેકેશનમાં ગામડામાં જવાની ખૂબ મજા આવે.
હા એ છે હું પણ ગામડે જાઉં પણ આ વખતે જવાનો મેળ ના પડ્યો કારણ કે અમારે બર ફરવા જવાનું હતું ને એટલે.
અચ્છા હા મને તો હવે ગામડામાં પંદર દિવસ રહીને આવીશું તો અહીંયા ગમતું જ નથી.
ઓ હ એ જ હા ગામડાની કંઈક વાત જ અલગ હોય.
હા હ સવાર ઉઠી ઉઠતાની સાથે સાથે જ્યાં સુધી જવો નહી ત્યાં સુધી જ કંઈક અલગ જ અને સૌથી સરસ વાતાવરણમાં તમને રહેવા મળે સૌથી વધારે વાત જ મેન એ હોય છે.
એ જ એકદમ શુદ્ધ હવા. આમ સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત સુધી આપણને શુદ્ધ હવા પક્ષીઓનો અવાજ ને આમ એટલું કુદરતી આમ બધું વાતાવરણ હોય ત્યાંનું કે ના પૂછો.
હા મને તો ત્યાંનું જીવનશૈલી બો જ ગમતા હોય છે અને ત્યાંના લોકો બી તમને એટલા બધા સારા જોવા મળતા હોય છે કે તમે રસ્તામાં જતા હોય ને તમને દેખાય ને તો બી તમને બોલાવે અને શહેરમાં તો એવું કોઈ હોય જ નહીં બોલાવે ને તો બી ઇગ્નોર મારે. બતાવે.
હા એ જા ગામડાના લોકો એટલે શહેરના પણ સારા હોય પણ ગામડાના લોકોની વાત જ અલગ હોય. છે એમ.
ગામડાના લોકો ખૂબ માયાડું અને ખૂબ સારા એવા હોય છે અને જેમ કે શહેરમાં તો એવું ખૂબ જોવા નથી મળતું લોકો પોતાનામાં જ ખૂબ વ્યસ્ત જોવા મળતા હોય.
હા એજ અને ત્યાંનું ખાવાનું પણ વાત કરીએ તો કેટલું મીઠું લાગે તમે નોટિસ કર્યું છે હું તો મારા ગામડે જાઉં ને તો ઘરનું ખાવા મતલબ સારું હોય પણ ત્યાં ખાઈએ ને તો કઈક અલગ જ લાગે આમ એનો સ્વાદ. તને એમ
હા ત્યાંનું સાદુ જ ભોજન બી તમને એટલું ખૂબ સરસ લાગતું હોય કે જાણે ખાલી બસ રોટલો શાક અને ગોળ બી તમે ખાવ ને તો બી એટલોું મીઠો લાગતો હોય છે અને એની જગ્યાએ જો તમે શહેરમાં ખાવ તો તમને એ વસ્તુ ના ભાવે પણ જો. ત્યાં ખાવ ને તો ત્યાંની કંઈક સ્વાદ જ કંઈક અલગ થઈ જતો હોય છે અને એટલું મીઠું અને કંઈક સરસ લાગતું હોય છે.
હા એજ હું તો જાઉં ને તો મારા બા તો છે ને. મારા માટે એટલું બધું આમ નવું નવું ત્યાં બનાવે ને મતલબ અલગ અલગ વાનગીઓ બનાવે કે રસ કાઢે ને ઘી ગોળ છે પછી શાક રોટલી દાળ ભાત. એટલું બધું બનાઈ રાખે અને પછી ખવડાવે એટલા પ્રેમ થી ને
હા સાચી વાત છે હા ત્યાં ઘી ગળ અને સૌથી વધારે અમારે ત્યાં તો છે ને વઘારેલું દહીં બહુ બહુ મસ્ત બનાવતા હોય છે મારા બા મારા ફો ઈ બી ત્યાં હોય છે ને તો એટલું સરસ એ બનાવતા હોય છે ને દહીં વઘારેલું તો ત્યાંનું દહીં વ વઘારેલુ મને બો ભાવે છે અને જે જ્યારે હું અહીં ખઉં ને તો મને સચ પણ એ દહી નથી ભાવત પણ જો ત્યાંનું હોય ને તો મને બહુ જ ભાવતું હોય છે અને ત્યાંનું જો શાક મને ન ભાવતું શાક બી બનાવે ને તો એ બી એટલું સરસ મને ભાવતું લાગે ને અને અહીંયા જો. હો ને તો મને એ નથી ભાવતું.
હા એજ અને હું તો ત્યાં જાઉં ને તો બા જોડે એમ વાતો કરું તો બા એમના આમ બધા અલગ અલગ એક્સપિરિયન્સ કે એને વાર્તાઓ કેને એટલી મજા આઈ જાય ને ત્યાં.
હા સાચી વાત છે હ ત્યાં બધા એક સાથે જ જેમ કે તમે ગયા છો ને મહેમાન તરીકે તો બધા લોકો આજુબાજુના લોકો કે ગામડાના બધા જેટલા બી લોકો છે ને તમને મળવા આવે તો મને બહુ ગમે એવું અને રાત રાત મોડા સુધી બધા બેસે વાત. કરે અને ત્યાં જેમ કે આપણે રાત્રે સૂતા હોય ને તો મસ્ત અગાસીમાં સૂવાનું હોય અને એટલા બધા તારા બી ત્યાં જોવા મળતા હોય છે કેમકે ત્યાં લાઈટિંગ ઓછી હોય એના લીધે જેટલા આકાશમાં વધારે ત તારા તમને જોતા જોવા મળતા હોય. તો એટલું સરસ અને એટલું મસ્ત લાગે ને.
હા એજ અને પાછુ ત્યાં તો કેવો રિવાજ છે કવ કે બધા ઘરમાં આમ જોડે બેસીને જમે આપણે જયારે શહેરમાં તો બધા જોડે બેઠા હોય તો પણ કોઈના હાથમાં ફોન હોય કે કોઈને કઈક કામ ચાલતું હોય. અને ત્યાં તો આમ બધા જોડે બેસી. તિનેજ આમ ખાય.
હા સાચી વાત છે અહીંયા શહેરમાં તો કોઈ જોડે ટાઈમ જ નથી હોતો અને જો લોકો હોય તો બી એક જ અહીંયા બેઠું અહીંયા બેસીને જમે એક ત્યાં બેસીને જમે અને જ્યા ગામડામાં તો બધા લોકો એક સાથે જ જમવાનું જમે તો એ વધારે મીઠાસ વ વધારે એના લીધે વધી જતી હોય છે.
હા અને પરિવારમાં જે બધા લોકો હોય એ લોકો વચ્ચે આમ સંબંધો પણ આમ મજબૂત બને છે જોડે જમીએ ને તો હું તો એવું માનું કે પરિવાર વચ્ચે જે સંબંધો હોય એ વધારે મજબૂત થાય.
હા સાચી વાત છે અને ગામડાની જે સવાર હોય ને એ કંઈક અલગ જ જોવા મળતી એટલી શુદ્ધ અને એટલી પોઝિટિવ હોય છે. અને ગામડું. એટલું જ સરસ હોય છે કે એને જેમ કે જે ગામને પાદર હોય છે ગામની સ્કૂલ. થી લઈને ગામનું હોસ્પિટલ એ બધું જ તમને કંઈક અલગ મસ્તન જોવા મળતું હોય છે.
હા એ જ પહેલા તો કેવું હતું કે આપણેે કોઈ બીમાર પડે કે કઈ કામ હોય તો બધું આમ આપણે શહેરમાં જવું પડતું કઈક નવું ખાવું પીવું હોય પણ અત્યારે તો એટલી બધી છે મતલબ ગામડાઓમાં પણ સુવિધાઓ થઈ ગઈ છે જેમ કે એકદમ પાકા રોડ રસ્તા થી માંડીને હોસ્પિટલ છે ખાવા પીવાની દુકાન છે કઈ પણ તમને જોઈને નાનામાં નાની વસ્તુ જે શહેરમાં મળે એ બધું તમને અત્યારે તો ગામડામાં મળી જાય છે.
હા સાચી વાત છે પહેલા તો ગામડામાં ઘર બી કાચા હતા માટીના બનાવેલા હતા પહેલા તો લોકો છે ને ટાઈલ્સો ને એવું બધું નહોતું ઘરમાં પહેલા તો જે છાણ હોય ને ગાયનું એનાથી એનું અને માટીને મિક્સ કરીને એક લીપ પણ બનાવે. અને લીપ પણ એટલું સરસ રીતે કરતા હોઈએ એટલી સરસ ડિઝાઇન આપીને કે તમને લાગે જ નહીં કે આ છાણ થી કરેલું છે એટલું સરસ લાગે ને.
બિલકુલ અને છે ને અત્યારે તો જેમ જેમ મતલબ જમાનો બદલાય છે એમ એ પરંપરાઓ પણ બધી બદલાતી જાય છે અત્યારે તો. હલો.
હા હા બોલો ને અવાજ આવી રહ્યો છે.
હા. અત્યારે તો આમ બધી મતલબ જેમ જમાનો જાય છે એમ પરંપરાઓ પણ બદલાત તી જાય છે નહીં?
તી જાય છે નહીં? હા કેમ કે હવે લોકો ગામડાના લોકો બી હવે મોર્ડન વસ્તુઓ વધારે સ્વીકારવા લાગ્યા છે. ત્યાંના લોકો બી એવું છે કે હવે એ આઈને શહેરોમાં વસે છે. અને શહેરના લોકોને એવું થાય કે અમે ગામડામાં જઈને વસીએ.
હા એ જેમ જેમ આમ બધું બધાને પણ ગામડામાં પણ હવે આપણે જોઈએ તો આમ બધાનું જીવન થોડું વ્યસ્ત થઈ ગયું છે. પેલા જેવું નહી રહ્યું અત્યારે તો
હા હા સાચી વાત છે. તમારી એ તો બધું બદલાઈ ગયું છે.
પેલા તો છે ને આમ આપડે ખબર ગામડામાં તો કેટલા સાદાઈથી આમ મતલબ લગ્ન હોય ને કે લગ્ન પ્રસંગ કઈ પણ હોય તો આમ બધા ભેગા થઈને ઘરના બધા આમ મહિલાઓ ભેગી થઈને આમ જમ વાનું બનાવે. અને આમ પીરસેને એવું અત્યારે તો ગામડાઓમાં પણ આમ કેટરસ થઈ ગયા છે. કોઈ કશું આમ જાતે નહી કરતું બધું આમ કેટરસ વાળા ને ને એને જ આપી દે.
હા સાચી વાત છે. પહેલા તો લોકો ઘરે જ ત્યાં બનાવતા હતા. પણ હવે તો જ નવી નવી બધું જોઈ જોઈને એ લોકો નવું નવું શીખ્યા છે. પહેલા તો આવું બધું કઈ હતું નહીં. બહુ સાદાઈથી લગ્ન થતા સાદાઈ રીતે ભોજન હતું. પણ હવે તો લોકો ત્યાં બી ખૂબ સારી રીતે વસ્તુઓ કરતા હોય છે.
હહ કારણ કે હવે બધી આમ પરંપરાઓ બદલાતી જાય છે. અને આમ જે બધા મોર્ડન લોકો છે એ બધા આમ નવી પરંપરાઓ તરફ વળી રહ્યા છે. જૂની પરંપરા તો બહુ ઓછા લોકો અત્યારે પાડે છે.
હા પહેલાં તો લોકોને એટલી બધી એ નતું પહેલાં તો કંઈ બહુ સાદાઈથી લગ્ન કરવામાં આવતા હતા ગામડામાં બી હવે તો લોકો એટલું મોર્ડન રીતે કરતા હોય છે. હલ્દી રસમ છે, મેંદી રસમ છે, ગરબા છે, અને બહુ અલગ રીતે કરતાં હોય છે.
હા પણ પરિવાર સાથે હોય તો મજા આઈ જાયને ત્યાં પણ આમ બધું આમ થતું હોય.
હા કેમ કે આખા ગામડામાં પરિવાર તો ઠીક પણ આખું ગામ તમારે સાથે હોય છે કે જો તમને કંઈક થયું તો આખું ગામ આઈને ઊભું રે. અને શહેરમાં તો એવું કશું નથી હોતું જોડેવાળા બી તમને બોલાવે તો બોલાવે બાકી એમને કંઈ પડી નથી હોત હા ચલો માણસાઈની રીતે બી બહુ ઓછા લોકો જોવા મળતા હોય છે.
બિલકુલ બિલકુલ હહ એ પણ મજા આવી જાય આમ વાત કરીએ ને ગામડાની તો આમ મજા જ અલગ છે. રાત્રે બેસીએ બધા જોડે વાતો કરીએ, ત્યાંની નવી નવી પરંપરાઓ પણ આપણને જાણવા મળે.
હા ગામડું તો એ ગામડું જ છે. હહ ગામડાની તો બહુ મજા આવે.
હા અને પરિવારના લોકો હોય જોડે તો બહુ જ મજા આઈ જાય.
હા સાચી વાત છે. ચલો મને ખૂબ મજા આવી આજે વાત કરીને તમારી સાથે હહ આ ટોપિક પર
મને પણ બહુ જ મજા આઈ ગઈ હહ
બાય. ટેક કેર